હલો શું કરો છો મજામાં
હમ એકદમ મજા આવે તમે
બસ હું બી મજામાં હ શું કરો બધા મજામાં તમારા કર
હા એકદમ મજામાંશે બધું
મમ્મી પપ્પા અને તમારા બધે હા બસ મજામાં હ બોલો બોલ
બોલો તમે
બહ આ બેઠી હતીને કામ કરતી હતીી તમે
હમ હમ કોણ હ
અચ્છા હા અમને એક વિચાર આવ્યો કે આપણે મતલબ આજુબાજુના લોકોને બધા હું જોઉં છું તો મને એવું લાગે કે આપડ માતા પિતા આપડા વૃદ્ધ થઈ જાય તો એમને સંભાળ કરી આપડી ફરજ કે આ મતલબ લાગણી કેહેવાય તમારું શું કેવું છે
બિલકુલ આજકાલ તો આમ જીવન કે એવું બહુ ઝડપથી આગળ વધી રહ્યું છે આપડે જોઈએ જ છે એમ બધા વ્યક્તિઓ જે છે આજુબાજુ બધા પો પોતાના જે કામ હોય જવાબદારીઓ અને એમના જે મોટા મોટા સપનાઓ હોય એમાં વ્યસ્ત થઈ ગયા છે પણ છે ને આમ અવર સમયમાં તો વૃદ્ધ માતા પિતાની સંભાળ નો વિષય આમ ઘણી વાર ચડકામાં મનવામાં આવે એ માટે તો આ ફરજ જ છે એમ અને કેટલા લોકો માટે તો આ લાગણી નો વિષય બની રહે
સાચી વાત છે હા તમારી એકદમ સાચું કરે એ એક તરફ એવું લાગે છે કે માતા પિતા આપણને ઉછર રહ્યા બધું શીખ શીખવ્યું જીવન નવું આપ્યું આપણને અને તેમની સેવા કરવી આપણી ફરજ કહેવાય ને એમણે એમની ફરજ નિભાવી તો આપણે બી ફરજ કહેવાય ફરજ ના અ ભાવ થી ઘણા લોકો પોતાના માતા પિતાની સંભાળ રાખે છે અને શું કેવાય તેઓ સમય કાઢે છે દવાઓ મતલબ બીમાર થાય તો દવાઓ આપે ટાઈમ ટ ટાઈમ પછી ખોરાક જેમને જોતું હોય આરામ માટે બી ચિંતા કરે છે મમ્મી પપ્પાને આરામ બી ખૂબ જરૂરી છે જો ઘરડા હોય તો આખો દિવસ કામ ના કરે એમ અને આ બધું કરતી વખતે મનમાં એક જ વિચારમ કેવાય જવાબદારી ન ભાવ હોય કે આ કરવું જ જોઈએ આપણે એમ
હમ પણ આમ સમય બદલાતા કુટુંબ ની પ્રહાલી માં પણ કેટલો બદલાવ આવે ટલે પેલા તોમની જગ્યા હવે તો ના ના ના ના કારણ એ કે કેવું કઉ આમ વૃદ્ધ માતા પિતા એકલા રહેવા મજદૂર બન તમને ના રહેવું હોય ને તો ય હ કેટલાક લોકો તને એવા જોયા છે કે તેમને વૃદ્ધા શ્રમમાં મોકલે. કારણ કે તેઓ માને છે કે ત્યાં વધુ સારી સંભાળ મળે પણ નું તે હૃદય ની અંદર પિલા ખાલી પાણું રહે રહે.
સાચી વાત છે હ કેટલાક લોકો માટે આ પરિસ્થિતિ ખુબ જ કઠિન બની જાય કે કઈ રીતે મોકલ અન એક તરફ પોતાની નોકરી સંતાનોની જવાબદારી હોય તો બીજી તરફ માતા પિતા ની સેવાની ઈચ્છા કરવાની પણ આમ સેવા કરવાની ઈચ્છા હોય આ સંતુલન જાળવવું સરળ નથી હોતું પણ શું કહેવાય લાગણીને પ્રબળ હોય પછી એના માટે સમય કાઢી લે છે કોઈ બી વ્યક્તિ એમ
હમ એતો છે હ રાકવાનું એજ છે કે આમ એમને સમજવું જરૂરી છે તેમને વધારે પૈસા કે સુવિધાઓ તો જોઈતી જ નથી હોતી પણ એ લોકો એમ પ્રેમ મત પ્રમ અને ધ્યાન એમ જોઈએ તો સાથ જોઈએ લોકોની કારણ કે છે ને એ લોકો આમ ઈચ્છે કે કોઈ તેમની જોડે વાત
મહત્વ આપે આ બધી ખુશીઓ એમને આપે નાની નાની બાબતો.
સાચી વાત છે ફરજ અને લાગણી વચ્ચેનો જે તોફાવ છે ને એ આમ બઉ સ્પ થાય અહીંયા કે જેમ કે ફરજમાં કામ થાય છે પરંતુ લાગણીઓને હદય આમ જોડાયેલા કેવાય ને અને શું કે ફરજમાં સમય આપવામાં આવે તો આમ લાગણીમાં બી સમય જીવવામાં આવે છે પરંતુ શું કેવાય એમ ફરજમાં કરવું પડે પણ લાગણીમાં સ્વાભાવિક રીતે થાય ફરજમાં કેવું કે આપણે બંધારણ માં હોઈયે પણ ફરજ આમ શું લાગણી હોય ને તો તમે અંદરથી જ કરી દો એમ.
એ તો છે, ક્યારેક તો એવું બને છે કે આમ શરૂઆતમાં ફરજ તરીકે જે ચા ચાલુ કર્યું હોય ને, ધીમે ધીમે લાગણી માં બદલાઈ જાય એમ જયારે જે કોઈ વ્યક્તિ હોય, એના માતા-પિતાની સાથે સમય વિતાવે છે ને ત્યારે તેમની જરૂરિયાત સમજે. ત્યારે એક એમને નવો સંબંધ છે. આ બધા સંબંધ વધુ ગાઢ અને એમ સચ્ય બને.
હમ, એકદમ સાચી વાત તમારી હ, શું કેવાય સમાજમાં પણ એક આ વિષ વિષય પર જાગૃતિ વધાર વધવાની જરૂર છે, તમારું શું કેવું, મતલબ લોકો સમજવા જોઈએ કે વૃદ્ધ માતા- પિતાની સંભાળ માત્ર વ્યક્તિગત બાબત નથી કે તું જ સંભાળીશ એવું નહી, પરંતુ સામાજિક જવાબદારી પણ છે જો દરેક વ્યક્તિ પોતાના માતા-પિતાની સંભાળ પ્રેમ રાખે ને તો સમાજનું વધુ સંવેદશીલ અને મજબૂત બનાવી શકે છે, તમારું શું કહેવું?
બિલકુલ, વાત તો એજ છે કે આમ ફરજ અને લાગણી બંનેનું પોતાનું એક મોહ મહત્વ પણ, જો આ બંને સાથે આવે ને, તો સંબંધો એટલા સુંદર બની જાય કે પૂછો નહીં, પણ જે ફરજ હોય બરાબર એનાથી જે શરૂ થઈ ને લાગણી સુધી પહોંચવું ને, એ જ હું તો માનું કે જીવન એમની સાથે પડતા એમ.
સાચી વાત છે, વૃદ્ધ માતા-પિતાની સેવા કરી એ માત્ર આમ જવાબદારી ના કહેવાય, પરંતુ જીવનનું એક અમૂલ્ય અવસર છે કે, આ અવસરને પ્રેમ, આદર અને લાગણી સાથે સ્વીકારવી, જ સ્વીકારવામાં જ શું કહેવાય આમ સાચી જ ખુશી છુપયલી છે કે, તમે આમ જબરજસ્તી નહીં, પણ લાગણી થ્રુ કરો ને તો સારું એમ.
સમજણ બહુ ઊંડી બનતી જાય છે. અને જીવનના અનેક અનુભવો માણસની અંદર
બાળપણમાં જે માતા-પિતાની સાથેનો જે સંબંધ હોય. ને મતલબ અ સંગતતા હનએ જ થતો અને અવસ્થામાં આપ અલગ હોય અન તેઓ માર દર્શન આપાની. એ બધી ફરજો
સાચી વાત છે ઘણા વખત એવું જોવા મળે કે, વૃદ્ધ મા તા-પિતા પોતાના સંતાનોની તપલીફ ન થાય તે માટે પોતાની. જવાબદારીયો અને દબાવી દે છે જરૂરિયાતો જે હોય એમને દબાવી દે છે ને અ તેઓ પોતાન-પોતાનું જે દુઃખ. અને બધું હોય એ અંદર જ રાખે છે કે લોકોને આમ બહાર નથી દેખાતા પોતાના સંતાનોને. આમ બહારથી હસતા રે પણ અંદરથી બિચારા તૂટેલા જ હોય એમ, પરંતુ આમ શું કેવાય આ એકાંત માત્ર શરીર શારીરિક ના હોય પણ મ ભાવનાત્મક બી કેહેવાયને એવી રીતે બી હોય કે અંદરથી બિચારા તૂટી જાય એમ. પણ એ લોકો બતાવે નઈ.
તમારા આજુ-બાજુ અવાજ બઉ આવે છે અને તમારો અવાજ પણ નથી આવતો.
હા હા હવે આવ્યો?
હમ હમ હન તમ જેમ વાત હ હલો આવે છે મારો
હા હા હા આવે છે બોલો બોલો.
હમ તમે જેમ વાત કરી. આવી સેજ કતાન સાચી લાગણીથી, જો કદાચ એ લોકો જોડે બેસેને. તો તેમની વાતો પણ સાંભળે અને તે ક્ષણો તેમના માટે અમૂલ્ય બની જાય પણ આ ક્ષણોમાં કેવું તેઓને લાગે છે કે, તેઓ હજી પણ આ મહત્વપૂર્ણ છે એમ, હજુ પણ કોઈને તેમની ચિંતા છે, આ ભાવના એમને કેવું જીવન રાખે છે હું તો એટલું માનું છું.
સાચી છે હ, ફરજ તરીકે આમ સેવા કરવી ઘણીવાર મર્યાદિત હોય છે. તેઓ નિયમ હોય છે મતલબ સમય હોય છે એનો પો અમ પર્યાપ્ત પછી પરંતુ તેમાં આમ શુ કેવાય. આત્માતિક મતલબ કેવાય ને કે આત્મવિશ્વાસ ઓછું હોય છે. બીજી તરફ લાગણીથી કરેલી સેવા સ્વાભાવિક હોય છે, તેમાં સમયની મર્યાદા નથી હોતી અને માત્ર જોડાણ હોય છે એમ.
આધુનિક જીવનમાં તો ટેકનોલોજી એટલી વધી રઈ છે. સંબંધોમાં અંતર પણ વધી રહ્યું છે. લોકો સોશિયલ મીડિયામાં એટલા વ્ય યસ્ત થઈ ગયા છે. પણ આમ પોતાના ઘરના લોકો સાથે વાત કરવા માટે સમય કાઢતા નથી. વૃદ્ધ માતા-પિતા માટે આ અંદર વધુ પીડાદાયક
સાચી વાત છે હન. હા, એકદમ સાચી વાત છે. ઘણા ઘરોમાં આવું જ પણ જોવા મળે છે કે માતા-પિતાના સ-સંતાનો સાથે રહે છે, પરંતુ તેમ છતાં એકલા અનુભવ ભવે છે. કારણ કે, શરીરિક નજીકતા હોવા છતાં ભાવનાત્મક જોડાણ ઓછું હોય છે. આ સ્થિતિમાં ફરજ પૂરી પૂરી થાય તો લાગણીઓનો પણ અભાવ રહે છે.
હા, એતો છે કે, જયારે આમ લાગણી, લાગણીથી જે સેવા કરવામાં આવે ને ત્યારે નાની-નાની બાબતો પણ આમ મહત્વપૂર્ણ બની જાય છે, એમ સાથે બેસીને ચા પીવી, પછી જૂના દિવસોની વાતો કરવી આમ હળવી હળવી હસી-મજાક ને બધું આમ જીવનને કેવું સુંદર બનાવે. પણ આ પડો છે ને, પૈસાથી તો ખરીદી ના જ શકાય.
સાચી વાત છે, સમયની સાથે એક સત્ય સ્પષ્ટ થાય છે કે, જો પ્રેમ આપ આપ ને તો આપણને બી પાછો પ્રેમ મળે, તમે સામે આમ કોઈને આદર આપ તો તમને બી આદર મળે, જેમ સંતાનો પોતાના માતા- પિતાની સેવા પર પ્રેમ કરે છે ને, તેમ તેઓ પણ આમ જીવનમાં શાંતિ અને સંતોષ અનુભવે છે, જો એમને આપણે ખુશ રાખીએ ને તો, આપણે બી ખુશ રહીએ, એવું મારું માનવું છે, તમારું.
હમ્મ, એતો છે. આજકાલ તો ઘણું બધું આવું થઇ રહ્યું છે આપડે આજુબાજુ ઈ જોતા હોઈએ ને બહાર, કોઈ બી બધા ઘરે આમ કાગડા કેવાય ને કાડા બધા આવું નાવું છે, આવું ના કરવું જોઈએ, કારણ કે આ તમે મોકલી દો તો એમને, કેવું આમ કેટલો તકલીફ પડે ખાવા ખાવા-પીવાનું. સારું ખાવા મળે, ના મળે, આમ કઈ સંભાળ જ નથી રાખ્યું એમની જે ખરાબ વાત.
સાચી વાત છે. હા, તમારી લોકોને સમજવું જોઈએ ને પોતાના માતા-પિતા ની સેવા જરૂર કરવી જોઈએ. હમ્મ, સારું સારું. ચાલો, બહુ મજા આવી તમારી જોડે વાત કરીને. આપણેે બી એમ મેસેજ પ્રોવાઈડ કરીશું સમાજને કે પોતાના માતા પિતાને હવે વૃદ્ધાશ્રમ ના મોકલી દે.
હમ્મ, સારું બાય.
સારું સારું ચાલો બાય.